હલો હા કેમ છો ભાઈ મજામાં છો?
હા મજામાં તમે મજામાં?
હા મજામાં છું શું કરી રહ્યા હતા હાલ?
તમે અત્યારે શું કરો છો?
હું અત્યારે મારી જોબ કરતી હતી અને આસ સાઈડનો નોઈસ આવે છે તો બને તો તમે એક સાઈડ પર જોતા રહો ના
હમ્મ.
એક રાઉન્ડ નોઈઝ ન આવા દો. શું કરો છો એજ્યુકેશન ચાલુ છે તમારું કે પૂર્ણ થઈ ગયું એ
તમે ક્યાં ના સોં?
હું ગુજરાતથી છું.
હેલો.
હું ગુજરાત થી વાત કરું છું તમે?
હલો ગુજરાત. સંભળાય છે મારો અવાજ તમને હા.
હવે આવે આવે.
હા તમે શું કરો છો એજ્યુકેશન કરો છો કે નથી કરતા?
કરું છું ને.
હ સેમાં સ્ટડી કરો છો અત્યારે હાલ?
હાલ તો મેં એક કોલેજ માં છું.
કોલેજમાં છો આર્ટસ છે, કોમર્સ છે, સાયન્સ છે શું રાખેલું છે?
કોમર્સ.
કોમર્સ છે કોમર્સમાં કયો અહ મેઈન સબ્જેક્ટ છે તમારો?
એકાઉન્ટ.
એકાઉન્ટ છે ચાલો સરસ અહ કયા સેમેિસ્ટરમાં છો?
સેમ પાંચ.
સેમ પાંચમાં છો મતલબ થર્ડ યરમાં થયેલા તમે બરોબર ને.
થર્ડ એઅરમાં
થર્ડ યરમાં આગળ શું પ્લાનિંગ છે તમારો એજ્યુકેશન રિલેટેડ?
હા ત તો બસ સરકારી નોકરીની તૈયારી.
સરકારી નોકરીની તૈયારી કરો છો એટલે મતલબ સરકારી નોકરી માં અહ ક કે સેના માટેની તૈયારી કરો છો મતલબ તમે?
પોલીસની.
પોલિસની ટી બરાબર છે ગ્રાઉન્ડ ને મે પ્રિલીમને બધી પ્ર અહ કમ્પ્લીટ કરવી પડશે ને તમારે એના માટે થઈને.
તમારો અવાજ નથી આવતો સ.
સંભળાય છે મારો વાત તમને હવે?
હા, બોલો બોલો બોલો.
પોલીસની તૈયારી કરો છો તો તમે કે કોચિંગમાં જાઓ છો કે ઓનલાઈન સ્ટડી કરો છો?
ઓનલાઈન કરે છ.
ઘરે જ સ્ટડી કરો છો કંઈ વાંધો નહીં તો કઈ એપ દ્વારા કરો છો? મતલબ ક્યુ પ્લેટફોર્મ યુઝ કર્યું છે તમે? કયા પ્લેટફોર્મ પરથી કરો છો?